હેલો
હેલો હા કેમ છો
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું
ઘરે પણ બધું મજામાં છે બીજું તમારે ત્યાં શું ચાલી રહ્યું છે
બધું બરાબર છે ચાલી રહ્યો તમે બતાવો શું કરી રહ્યા છો
હમ હું તો કઈ નહી બસ આ જો મહિનો પૂરો થ થવા માંડ્યો છે. એટલે એક નોટ બનાવ છું કે આ મહિને કેટલો ખર્ચો થયો છે આમ કરીને
બરાબર તો તમે કઈ બચત કરી હશે ને પછી એન્ડ ઓફ ધ મંથમાં
હા હા જો હું વિચાર તો કરું છું દર મહિને કે થોડું ઘણું બચત કરું પણ થોડું મુશ્કેલ થઈ જાય છે બચત કરવાનું અને આજનો જે સમય ચાલી રહ્યો છે. એમાં તો બચત કરવી ખુબ જ જરૂરી બની ગઈ છે. એટલે હું વિચાર કરું છું એટલે હું શરૂઆતમાં જ જે મારી રકમ હોય છે ને એનાથી ત્રીસ થી ચાલીસ ટ હું પેલા સાઈડમાં જ મૂકી દઉં છું અને બાકી જે બસ છે એનાથી હું મહિનો ચલાવવાનું પ્રયાસ કરો છો પર અમુક વાર એવું કઈક થાય છે કે આપણાથી એ પણ ખુટ તટી જાય પૈસા તો તમે તમારા કયા વિચાર છે પૈસા બચાવવા માટે
જો એ તો તમે વાત સાચી કીધી કે બચત આજના ટાઈમ પર કરવો ખુબ જરૂરી અને બચત એક આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. બચેટ નો અર્થ તો એજ છે કે પોતાની આવકમાં થોડા પૈસા ભવિષ્ય માટે સાચવી રાખે હ એમ મતલબ ભવિષ્યમાં કઈ ઉઊચ નહ જ આવી જેમ કે કોઈ હે હેલ્થમાં કંઈ થઈ ગય. પછી કોઈ એક્સિડન્ટ થઈ ગયો પછી આપડે કઈ ઘરમાં કઈ કરાવવું છે તો એના એના માટે આપણને બચત તો જોઈએ છે અને બચત કરવાથી જરૂરિયાત સમય આપણને આર્થિક મદદ મળે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને સા કરવા સરળતાથી કરી શકે છે અને આજના સમયમાં સમય તો ખર્ચ એટલો વધી ગયો છે નેમ એક્સપેન્સ એટલા બધા થઈ ગયા છે કે ધ્યાન રાખીને બધી વસ્તુ લેવી જોઈએ કે આપણને જે જરૂરિયાત વસ્તુ તેજ લેવી જોઈએ ન બિનજરૂરિયાત વસ્તુ આપણને ના લેવી જોઈએ
એકદમ સાચી વાત કીધી તમે બ બચત માત્ર છે ને પૈસા ભેગા કરવાનું ના નથી આપણે ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત બનાવીએ એ પણ એક એનો રસ્તો છે નહી તો ઘણા લોકો સારી કમાણી કરે છે પરંતુ છે ને બચત ના હોવાથી એ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે જેમ કે તમે કીધું કે આપડણે બચત કરવી જોઈએ કઈ અકાશમાંથી કઈ કારણ આવી જાય તો એમાં આપડા બચાવેલા પૈસા કામ આવે છે તો આપડે પણ છે ને બચત ની ટેવ હોય તો આવી પાડવી જ જોઈએ નહી કે આવતા ફ્યુચરમાં આપણને કામ પડે એટલે હું તો છે દર મહિને મારી આવક થી મેં તમને શરૂઆત કીધું કે થોડા પૈસા અલગ જ રાખું છું પેલા બ પછી ખર્ચ કરવાનો નિયમ રાખું છું હું તો અને એક નાની નોટ પણ બનાવી છે કે રોજે જેટલો ખર્ચો થાય એ નોટમાં હું લખું છું જેનાથી મને ખબર પડે કે આમાંથી બિનજરૂરી મેં ગયા મહિને કયો ખર્ચો કરેલો તો એ રીતે ધીરે ધીરે આમ ટેવ પાડું છું હું
હમ એ તો તમે ખુબ સારી ટેવું છે અને બધા જ રાખવી જોઈએ જો આપણે નિયમિત રીતે છે ને થોડા થોડા પૈસા બચાવવા જોઈએ તો તે ભવિષ્યમાં શિક્ષણ આરોગ્ય કા તો ઘરમાં કઈ જરૂર માટે આપણને એ કરી શકીએ છીએ અને બચત આપણને આત્મનિર્ભર બનાવે છે પહેલા તો અને બીજ બીજા ઉપર આપડે નિર્ભર ના રહેવું પડે અ નિર્ભરમ રવું ઓછી ઓછી રીતે અમે જો વિદ્યાર્થી ને પણ આપણે નાની ઉમર થી આપણે એને બચત કરવાનો નીમ ટેવ પાડવી જોઈએ જોઈએ તેઓ પોતાના ખિસ્સા ખર્ચમાંથી થોડા પૈસા બચાવે થોડા ગુલકમાં નાખે થોડા પોતા પર યુઝ કરે આ ટેવ ત પૈસા ન એ લોકોને મહત્વ સમજાવે છે
એકદમ સાચી વાત કીધી પણ તમે જોયું હશે કે ઘણા લોકો પેલા ખર્ચ કરે છે અને પછી બચત કરવાનો વિચાર કરે છે અને મહિનાના અંતમાં કઈ બચતું નથી આ તો ખોટી આદત છે પેલા તમે પૈસા બચાવો પછી મહિનાનું આગળનો વિચાર કરો એટલે બ એના માટે છે ને બજેટ બનાવવાનું ખુબ જરૂરી છે અને જો તમે બજેટ બનાવો ને તો એના ઘણા બધા ફાયદા પણ થાય છે બજેટ બનાવાતી છે ને ખબર પડે કે પૈસા ક્યાં ખર્ચ ખર્ચ કરી રહ્યા છો જેમ હું તમને કીધું ને કે હું નોટ બનાવ છું તો આમ ખબર પડી જાય છે પછી જે બિનજરૂરી ખચૅ હોય એ આપણે ઘટાડી શકીએ કે હા ખર્ચ આપણો ખોટો હતો આ મહિનામાં તો આપણે નેક્સ્ટ મહિનામાં આ ખર્ચ થોડો ઓછો કરીએ તો આવી રીતે કરીએ તો આપડે થોડી ઘણી આપણી બચત થઈ શકે અને તમે આ વાત પણ સાચી કીધી કે વિદ્યાર્થીઓને પણ ટેવ પાડવી જો જોઈએ વિદ્યાર્થી ને હું તો ક છું કે આપણા જે નાના ઘરના છોકરાઓ હોય ને એ લોકોને પણ હમણાંથી જ એ ટેવ પાડી દેવી જોઈએ કે એ લોકોને પણ એ લોકોની પોકેટ મની હોય કે ભલે આપડે એમને દુકાને કઈ વસ્તુ લઈ જવા માટે કેલા હોય તો પૈસા માટે અ બચેલા પૈસા એમને એમના ગુલ્લકમાં નાખવાની આપડને ટેવ પાડવી જોઈએ
હા એ તો તમે સાચું કીધું અને ગુજરાત માત્ર પૈસા જ નહીં પરંતુ પાણી વીજળી સમય અને કુદરતની સંસાધન પણ આપણેે જોઈએ એટલે સંસાધનોની બચત કરવી દેશના વિકાસમાં માટે પણ ફડશે ખાલી પૈસાની જ નહી જેમ કે પાણી છે વીજળી છે એ બધાની પણ આપણે બચત કરવી જોઈએ જ્યાં હોઈ શકે ત્યાં આપણે એને પણ બચત કરવી જોઈએ હવે સમજી લો પાણી આપ આપડા અહીં ઘરે નળ છે ત્યાંથી પાણી ટપકતું હોય છે આપડે એને રિપેર કરાવવું જોઈએ પછી જે વરસાદનું પાણી હોય છે છે તેને આપણે એક હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે આમ સ્ટોરેજ કરવું જોઈએ કે આપણને ઇન ફ્યુચરમાં આપણને જ કામ આવે પછી વીજળી છે વીજળી ને પણ અગર ખાલી ફોકટ દસ દસ દસ પંદર પંદર લાઈટો ચાલે એના કરતા એક લઇટ ચાલે તે પરવડે અગર જો પછી આપડે વીજળી આપણને મોંઘી પડતી હોય તો આપણે સોલાર પેનલ પણ લગાવી શકીએ છીએ
હા એ વાત તમારી સાચી છે હા એ તમારી વાત સાચી છે કે આપડણે બિનજરૂરી લાઈટ પંખા પણ નહીં લગાડજએ ફક્ત પૈસાની જ નહીં આપણને આ બધી વસ્તુની પણ બચત કરવી ખૂબ જ જરૂરી છે અને તમે જોયું હશે કે આજકાલ તો લોકો ઓન શોપિંગ કરી રહ્યા છે એના કારણે પણ કેટલો ખર્ચ વધી રહ્યો છે નહી ઘણી વાર જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ ખરીદી લે છે અને આ જે ઓફર ચાલુ છે હોય એ ચક્કર માં ડિસ્કાઉન્ટ હોય એના ચક્કરમાં લોકો એની તરફ વધારે આકર્ષક થાય છે અને બિનજરૂરી વસ્તુ પણ ખરીદી લે છે એટલે આપણે આપડે છે અને ખરીદી કરતા પહેલા પણ વિચારવું જોઈએ કે આપણને આ વસ્તુની ખરેખર જરૂર જ છે કે નથી તો જ આપણે એ વસ્તુ ખરીદવી જોઈએ નહી તો નહી લેવી જોઈએ. આનાથી પણ આપણા બચતમાં થોડો ફેરફાર આવી જાય છે. અને જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો આપણને તફાવત હોય ને એ સમજ કે આ જરૂરી છે કે મને ફક્ત જૂતી છે એના વચ્ચે સમજી શોપિંગ કરવી જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી અને દરેક વ્યક્તિએ પોતાની આવક અને સંસાધન ન ઉપયોગ આ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને આપણેમ બચત એક માત્ર એક આદત નથી પરંતુ જળ અને સુરક્ષિત ભવિષ્ય માટે આમ એ છે ચાવી છે અને જો બચત આપણને ભવિષ્ય જો આપણે આમ જોઈએ તો બજટ ના ફાયદા પણ કેટલા ઘણા બધા છે જેમ કે ભવિષ્ય માટે આપણને સુરક્ષા મળે છે પછી આકસ્મિક પરિસ્થિતિમાં આપણને મદદરૂપ બને છે પછી આપણા એના આત્મનિર્ભરતા આપણામાં આવે છે. પછી સારા ભવિષ્ય નું આયોજન પણ આપણેે કરી શકીએ છએ જેમ કે કોઈ શિક્ષણ કા તો ઘર વાહન કઈ લેવું હોય તો આપણેે બચત ના પૈસા માંથી પણ આપણે લઈ શકીએ છીએ. પછી બચત આપણ બચત આપણને પૈસાનું મહત્વ તત્વ શીખવે છે.
હા એ વાત તમારી સો ટકા સાચી છે અને જો આપણે ભવિષ્ય માટે જો બચત કરવી હોય તો આપણે આવા બેંકમાં જે એસઆઈપી હોય છે મ્યુચ્યુઅલ ફંડ હો એમાં પણ આપણે પૈસા ન રોકાણ કરી શકીએ છીએ તો વર્ષ જાત કે સમય જતા આપણે એમનાથી પણ આપણને ઘણો બધો ફાયદો મળી શકે છે અને બીજી વાત કે બચત એટલે પૈસા સુરક્ષિત રાખવા માટે નહી જયારે રોકાણ અને પૈસા વધારવા માટે પણ યોગ્ય હોવું જોઈએ એટલે બંને જરૂરી છે પેલા બચત અને પછી યોગ્ય રોકાણ કરવું જરૂરી છે જો અચાનક તમે પેલા કીધો જેમ કઈ તબિયત બગડી જાય કઈ ઈમરજન્સી આવી જાય તો બચત તો ઉપયોગી હોય જ છે પણ જે આપણે રોકાણ કરેલું હોય જે કે એસઆઈપી માં મ્યુચ્યુઅલ ફંડમાં મેડિક્લેમમાં તો એ સમય એ પણ આપણને ઉપયોગી આવી જાય છે. કે આવા સમયે આપણને ઉધાર લેવાની જરૂરત પડતી નથી ઘણા લોકો શું કરે છે. કે આવક ઓછી હોય છે એટલે બચત કરતા નથી તો એ લોકો માટે આ બ હોય છે કે એ લોકો એસઆઈપી ખોલાય દે તો મહિનાના હજાર બે હજાર પણ તમે એમાં મૂકી શકો. તો એના કારણે પણ તમારી બચત થતી હોય છે તો મારી દ્રષ્ટિએ તો એવું છે કે આવક ઓછી હોય તો પણ થોડી બચત કરી શકાય મહત્વની વાત છે બચત કરવાની ટેવ હોવી જોઈએ આપણામાં
હા એ તો તમે ખુબ સરસ વાત કીધી અને આપણને અગર જો કરી હોય તો આપણને આપણને અને પરિવાર ને પણ આમ આર્થિક સહારો મળે છે. અને આપડે આપણા સપના પૂર એ પૂરા કરવામાં પણ મદદ કરે છે બચત દ્વારા વ્યક્તિ પોતાના લક્ષ્ય અને સપનાઓને સરળતાથી આમ પૂર્ણ કરી શકે છે. અને બચત એ અ સુખી સુરક્ષિત અને સફળ જીવનનોો આધાર છે. તેથી દરેક વ્યક્તિએ નાની ઉંમરથી જ બચત કરવાની ટેવ પાડવી જોઈએ આપણેે પણ બચત કરવી જોઈએ આપણા બાળકોએ પણ બચત કરવી જોઈએ મેં એમ નથી કહેતી કે ત તમને દસ રૂપિયા મળ્યા એમાંથી પણ બચત કરો પણ તમને અમે સો રૂપિયા આપીએ છીએ. તેમાંથી દસ રૂપિયા તો બચાવો
સાચું કીધું જો અગર તમે રોજના દસ કે વીસ રૂપિયા પણ બ ો ને તો વર્ષના અંતે સારી રકમ તમારી ભેગી થઈ શકશે અને જો આ ની બચત જ છે ને આગળ જઈને મોટી બનશે બરોબર કે નહી? એટલે એ કહી શકાય કે બચત માત્ર પૈસા બચાવવાનું નથી પરંતુ એક સારા, જીવનશૈલીનું પણ છે.
હા એ તો છે અગર આપણને જીવનશૈલી આ ગની અગર આપણને, ફાઈનેન્શયલ રિસ્ક ના જોએ. ઇન ફ્યુચરમાં તો આપણે બચત કરવી હમણાંથી જ જરૂરી હોય છે.
બિલકુલ બિલકુલ, બિલકુલ બચત છે ને શિસ્ત આજન અને જવાબદારી શીખવે છે, તો ચાલો આ આની ચર્ચામાં બચત વિશે મને ઘણી નવી વાતો તમારા દ્વારા, જાણવા મળી. અને તમારી જોડે વાત કરીને મને ખુબ આનંદ આવ્યો. પછી મળીએ ધ શ્રી કૃષ્ણ.